હલો મજામાં છું તમે કેમ છો
મજામાં છું શું ખર્યો છે હું કામ કરુ છું તમે કામ કર છો તમે કામ કરો છો
કઈ કઈ નઈ કરું છું હવે જોબ જવાની તૈયારી કરું છું કે જાણો છે કે જોબ જાણો છે કે અ જવાનું તૈયારી કરું છું
કાંઈ નિ જૉબ કરો છો
એટલે ઉદેપુર મેં કરું છુંય
અચ્છા સાચું
હમ્મ
હ કટરા રૂપિયા દે છે હ જોબ કરું છું
હજાર
હું જોબ કરુ છું જોબ કરુ છું આ સેન્ડવિચ મે ચિતોડ કે દિને કર છું ચિતતોડ કરુ છું
અચ્છા
હાછું
હમ્મ.
શું બોય છે
બસ બડિયા છે બસ બડિયા છે ઓર
ખાના વાઈશ હા નાક ખાય છે. ના ખાય છે તમા ખાય છે.
ના ના હડ બેે ખાઉ છું. એટલે હે વણર્યું છે કે રોટલી વણર્યું છે કે પછી પણ બનીને લે હું તો લંચ મે ખાવઉં છું.
હા સુરે સાશું સાચું.
હમ્મ હમ્મ.
ઓ કાચ સુું હોજ સું.
બસ બડિયા છે. તમે શું કરો છો?
ઓ સાસ સુટી શું તો ઘર પર કામ કરશુંટ કે અભ્યાસ તો ક આામ કસા કરશેૈ શું.
હા એટલે આજ તો સન્ડે છે સન્ડે છે ને. એટલે મારે ભી છુટી છે ભૂલ ગઈ મેં તો.
હા સન્ડે છે ને.
હા એટલે મારે ભી છુટ્ટી હ ના સન્ડે તો ભૂલ ગય મેને ત મે તૈ યાર ન તૈયારી કરીવી જવાની.
હા સન્ડે છેને આપશો અ લેટ રોઈશો મારશું. થાક જવા છો દીકરા છ નો જોવાતમાં લટશું ઉઠ ગી. સન્ડે જોવાં જવસુ જો. દીકરો ઉડ ગયો જો જલ્દી પાછો ખાણવાણા એ શું અને ટિપન ભર્યો શું. જોબ ક સર હા સર.
હ શું કરો છો?
હું કઈ ન કરું છું.
હમ્મ.
કઈ વણાયો છું જીમમા શું કઈ વણાય છું.
એટલે મારે તો એને રોટલોું બનાવું છે ને ઓરીને ન નમકીન કી સબ્જી બનાય છે.
ઓ શેમ શેમ મણાવ છું. સેમ મણાય છેમા એ નામકીકી સાગી શણાય છે આવ.
હ તમારે બી નમકીીની જ ભણાવ્યું છે કે.
હા આટ .
અચ્છા એટલે મારે બી નમકીન મણયું છે. એટલે તમે તો હેને
હમ્મ.
એટલે તમારે તો તમારે મારે સેમ સેમ વેગયો છે આજ.
હા છેમ છેમણાય છેું બોલ શું સમસેમ મણાય છે આજ તો આપ.
હા.
હ.
બસ શું કરો છે. તમારો દીકરો થઈ ગયો?
હા સોયો હે છે એવ એવ ઉઠ જાય ભેગો ભેગો જલ્દી શું. સુવે જ ની શું.
હ. તો એટલે હેની મારે તો એની મારે તો ભૂવા કે દીકરા કોઈ શાદી થી ને. સાદી ને જાણું છે કેવેવો સાદી એવું વાગે દીકરાખ.
અછું.
હમ્મ. અ માસી કે દીકરા કે ભી શાદી છે ને તો મહિના એક મહિના બાર દરબાદ તો શોપિંગ કરવા જાણું. છે કે અણવાર શોપિંગ કરવા જવા છે કે.
હમ સુખ
હમ
કાઈ જાવ શો શોપિંગ કરવાવા ઉદયપુર પણ જાઓ છો.
હા ઉદયપુર જવા તોને જે વટે સુરતમાં જવા તોય સુરત મે ભી અચ્છા અચ્છા મેલે છે હે
હા સુુંખ ચાીલા શુંખ
હમ
કપડા ઘણા અચ્છા મેર ઔર રૂપિયા ભી કમ લેવે છે.
હમ
સેલ લાગડ છે સુરતમાં બળજ દોસો દોસો તો દોસો રૂપિયા કે સ્યા મંદું જ છે
હે
હા શું વાક્યવાળ જો હજ બોલ છે કે લાવો જો કપડા લે જાવ ન કે બ તમારા કપડાં છે છે વાદ ને આવે છે લેજા આવે છે.
હા એટલે હે નહ એટલે બી ઘણી ગરમી આજ તો ઘણી ગરમી છે તો ગરમી થોડી ઠંડક વેચા કે તો પછી જવા છેડ એટલ ઘણું ગ પડ રહી થોડો પાણી આજવે થોડી ઠંડક વે જવે તો પછી જણવા તો સઈ ર છે એનું
હા સાચું શું
હમ
ઓ શું વ શું
બસ બડિયા છે એટલે તમારું શું વાત કરું છું છું કઈ નહી કરું છું
તમારે કામ હોવું કે છું ના છું યાર અવે શું બાકી શું અમે બોતા છું
બાકી છે
અચ્છા હા માટે યાર દીકરો ઉઊઠો આવી ગ છે સોયો ન શો આ ઝાડું પોછાને કર ના શો તો અવે કરુ છું
હમ
હમ આ શું બોલો છો
બસ પડ્યા હો્યો છે એટલે એટલેધા સ્કૂલ ખુલ ગયા છે કે તો એડમિશન કરના છે દીકરા કા
અછ કરવાય છે કે તમે તમે કરવાય છે
ના કરવાનો છે બે કરવામાં છે કે હાલ બે ખુલ્યા ના જ ને
હા હ કઈ ક્લાસને પડે છે તમ તમારે દસો છે
તમાર મારે એટલે ફાઈવ ક્લાસ આવ્યો છે કે બે
અછો હા ઘણા ઘણા કળાયા મેગી વેગી છે.
હા તોમે શો છે કે કડી સ્કૂલ માં જવા કશો સ્કૂલ સહી છે તો કશા સ્કૂલમાં એડમિશન દેવામાં છે. ું સોચ્યા કે ક સ્કૂલ માં ભરતી કરવા
હાછાકુલો ભી ભેગી છે ઘણા રૂપિયા લેવા લાગ્યા હટવા લાગ્યા ઘણા રૂપિયા હેઠવા લાગ્યા છે.
હમ
છોટા બચ્ચા ક અત રૂપિયા એટવા લાગ્યા છે તો, પઢાય અચછી હો તો દવા છે અ્છો લાગે છે પઢાય તો ઓછી નને કરાવે છેને
હ અનેસ્ બસ કઈ નઈ કર્યો છું એટલે મારે તો એને ઘણો ઘણો એ વિધો છે. ઘણી બારીારી છે પાણી ભ જોઈ શકો છે કે અત્ર ગરામે પાણી ભરાઈ ગયું છે એટના સુરતને
હા ઘણા પાણી ભરા ગ્યું છે મારે આ બોડ્યો છે. ઘણો પાણી વાગ્યો છો. કઈ કલ પાણી અમ મોસમી હશો શેર છો. પાણી રોજશે છો દો ભાઈ પાણી તો આવી ગ તને
હા એટલે તમારે હે ને થારે તમારે એવો વે ગયો છે કે્યાં?
ક શું ક રતે શું?
એટલે કાલે તમે બોલ રહ્યા છે ને કે પંચાયત મીટિંગ પંચાયત બે ક છે તો તમે ગયાં છે ક્યા?
હા સુુંઈ ગયા છે ને.
કઈ હોય છે?
અ સર કોઈ કામ છે પંચાયત ન સુું કોઈ ટ્રેન આવીય છે ના વા કોઈ દો તીન જણ સર આયા છે નાને બોલ્યા છે. હ કામ કરો છે તો હાલ બોલ ર કે હાલ બાદ મે કર છેને સ બ છે. પણ કોઈ આગે છે વેવા છું નહી એવું, બ ટાઈમ પાચ ક કામ છે જોવા કોઈ કરવા વાળા ઈચ્છા નહી છે. કોઈ કામ પૈસા ટાઈમ પર દેને કામ કરાવે છે તોકર કરે છે.
હમ
હા આપ કઈ જો કામ ચાલે જો આછો તો ઓ જે ચાર પાંચ જગા જવા છે. પૈસા ખા જ કે કઈ મુસીબત હો જ તો પાસ કાય કરે છ.? હ મ જો ચ ચાલ ઠક શું
હા વ તો હે ફિર
હા શું?
હમ
અહી આપા તમે આપા દ કયો જો આપણે ત્યા મતલ થોડો શું વિશ્વાસ છે પાછા નાયા નાયા કામ કરાવ પૈસા નહી આવે તો ટાાઈમ ભી વેસ્ટ કરા ઘરા વળા છે આપ મર ના કર દે છે.
હમ એટલે ઘરે તો ઘણોવે કોણ તો બબાલ વેચા છે કઈ કેવાલ આવજ છે
હા શું સા વાચો અ મ મ? કરી દ છો બોલ ર વાફિસ ફોન કર પંચાયત છું કે આપ કરો છો મે-' કરું છો મ ત ઘરવાાલે મને કહે છો? અચ્છા કામ કરવા પાસા નહી આવે તો કઈ કામ શું? કામ તો થ પ પૈસા બી તો થાવે છે ના
હમ
અશુભ હો અ છું.
એટલે બડિયા ઓર્યો છે એટલે તમે બેઠ શું તમાર શું વાત કરું છું એટલે મને એની રોટલી બનાની છે ને તો રોટલી બનાવું છ હબે હમ.
મારે લોટલા વણ છું ચતા વણાય છે ને બે. પોછન ઝાડુ પોછો કરો છો બીગલોર સોયાજી મે કે જલ્દી જલ્દી કરું ઓ વાપસું ઉરજ આવે તો કરવા જ હી દેવે છેવું
હા એટલે ત પણ તમારો દિકરો રોવે છે ને અનુવા
કોણ રો છો ઘરી લડાઈ કરે છે તો એ તો કામ એ ને કોઈ વિષ છે કેવું.
હમ.
કામ ઓછું કામ કરેશે શું કઈ તાર ટાઈમ છે મને ડીગ રાખ્યો છે શું આમ તો ઘણો સારો છે પર કં કરશો દેખા ટાઈમ સુને મે
હા ઠીક છે રખું શું.
હાસો.
હા, અટલે. તમારે અહીયા આવું છે ને કે બીજે દિના બાદ આવ
શું છે વાત?
ઠીક છે રખું શું.
હા હા, સુંચે.